હમ.
હા બોલ મે કીધુતમારા સાથે એવું થીયું કે ની
બો થાય એવુ પણ તો પછી ક્લાસમાં પેલા વારા બીજા વારા અને પાછા ભાલવાટીકા
હા.
એક જ કલાસમા ત્રણને હાચાવતાત ભારે પડી જાય
અરે નના છોકરા બહુ મસ્તી કરેને યાર
બો મસ્ત કરે લોકોકને એક જગ્યા પર ત બેસેજ ને
હ તેજ અને અરે તને ખબર એ લોકોની ફરિયાદ કેવી ટીચર અને મારી પેન્સિલ લઈ લીધી
હું મને ત્રીજા વાળા એક છોકરા કે
ટીચર આબી મારી છે, આબી મને મૂકી અમે કેજે એજ કરવાની છે, એવું
અરે આ તો કઈ જ ની આયુષીને છે, ને એ કદાચ ચોથા ને કે પાંચમાની નહી ખબર આઈ થિક કય કયા સ્ટેન્ડની તો તે છોકરી આવીને કેય ટીચર મને ચોટલો પોની તેવી ચાલુ લેક્ચર માં કેય એને એ તો બોયાને હા કદાચ છઠ્ઠામાં જ એમ કે કે મે ચાલો મારે લેક્ચર લેવાની ને પેલી મને એમ કે ચોટલો હોવાની ઉ માય આ તો છોકરાઓ તો
મેમ આવે તો અમને જરાક કેજે મેમ આવે તો કેજે
હ મેમ પણ બધી સ્કૂલો નો સાથે જ ઓબ્ઝર્વેશન કરશે ને?
તે ત હવે કોને ખબર
એવુ અરે જો ને નેહા નો મેં આજે રેન્ક જોયો તો આપડે મેરિટમાં કેવું કઈ એનો આપણે અગિયાર મો નંબર છે, ને કેટેગરીમાં એ પહેલો નંબર છે, તો લાગી જશે ને આપણી કોલેજમાં
પણ તીજા રાઉન્ડમાં લાગી જાશે કે બીજા રાઉન્ડ તો પડી ગયા ને
હા કદાચ બીજો રાઉન્ડ પડી ગયો એટલે મેરિટ માટે અગિયારમો નંબર છે, પણ પેલું કેટેગરી હોય ને એ પ્રમાણે એનો પેલો નંબર દેખાડે છે.
તો લાગે જહે
લગેજસ
કેટલા ટાઉન પડવાના
આમાં કે ત્રણ પડે ને ત્રણ કે ચાર જેવા પડે ચાર જેવા પડે પણ પછી એમ એવું ને કે પેલી આપડે મ તો એવું ને સીત બચેલી હોય તે પ્રમાણે
તે પ્રમાણે ત ચાલુ કેથી થશે તો એ લોકો
મેં એને એવું કીધું એટલે મેં તો સરને તે દિવસે જ ફોન કર્યો શનિવારે કદાચ સૂત્રવાળરે કે સર મારી ફન્ડ અ સર એમ કીધું કે હા તું એનું આપણેે પેલું પીડીએફ મોકલ ને તો કરું એટલે મેં જોઈ લેમ કે એનું શું છે પર્સન્ટેજ ને એ પ્રમાણે તો પછી મેં એમને મકલું પણ હજુ એમનો કોઈ રિપ્લાય નહી આવ્યો તો મેં એને કીધું કે તું જ સરજો રે વાત કરી લ છે એક વાર ફોન કરીને એટલે મે એમને હવે બે વાર તકી પણ પછી હવે એકવાર પર્સનલી વાત કરી લે તો બી સલે એમ
હમ
તેજ એટલે પછી મેં એને કીધું છે કાજલ જોરે વાત થાય કે નહી તારી
નથીહી ન
હ મારામાં
ત છે
ના મારી પણ નહી થઈ
કોઈ જોડત ર એની મા તારે જોરત છે તો
બરાબર મારું બી એવું જ હમણાં તો કોઈ જરત નહી
ફન જ વાપરવાનો ટાઈમ નહી મળે ત આખો દિવસ છેવા જોડે
જ છે હ છોકરા અરે છેલ્ એટલે સવારેમાં લે એમ કે હા અમે જર્નર લગતા હોય ને વચ્ચે તો એક દિવસ આખો દિવસ અમે ક્લાસમાં જ બેસી રહલા કોમ્પ્યુટર રૂમમાં
હ
હા તો
તાલીમ ચાલુ થઈ છે ને પેલા બીજા ત્રીજા વાડાા ને પાંચ થી ત્રણ દિવસ ન તાલીમ છે એટલે તેમાં બી તમારી સ્ટાફ ની હશે
અચ્છા એવું છે તોત અમને મોકલશે પેલા ત્રીજા પણ આવે મંદર નાલા છોકરાઓ હા
મછ વપ પછી એ લોકોનેું ગમે એવું બી નહ ભોલા્યા એ લોકો ચતું કર્યા પ આ લોકો આવેલા હતા લોકો આવ ગ પાપ
હા એ તો છે જ અરે એ લોકો તો એમ કે રિયાને એને અમને બધાને હાકે ટીચર ત્રીજા વાળા ટીચરો અમને કોમ્પ્યુટર ક્લાસ માં લઈ જઓ ને એમ કે ઓ અરે દીકરા મ સર કે તો અમે તમને લઈ જઈ ને એમ જ થોડી લઈ જાય પછી લઈ જઈશું ટીચે તમે રવા દેવો બધા એવું જ કે અમને પછી લઈ જશો પછી લઈ જ હી જ
હ
નારે અમારો કમ્પ્યુટર ન લેગચડી છે પછી મેં એક કામ કર્યું તમે લોકો ડ્રોઈંગ કરો હોય ને તો એમ કે નઈ ટીચર અમે કોમ્પ્યુટર પર જ ડ્રોઈંગ કરવા ને વા અમે કોમ્પ્યુટર રૂમમાં બે્યા ને તો પેલું એટલે એમાં એવું છે કે અ પંખા તો એમ ચાર બાજુ છે તો વચ્ચે મલે ન એટલે પછી અમારે બધાએ છેરા પર બેહેવું પડે કારણ કે બહુ જ બફારો થાય તો તમે પલો નલો છભ ટીચર મેં અહીંયા બેસ્યું એમ કે કોમ્પ્યુટર પર આમારું કોમ્પ્યુટર
હ
એટલા એમ સાલી અરે યાર ખબર અમે જે સ્કૂલ માં છી ને તે છોકરાઓને જલજીરા ખાવાની બહુ આદત
હા
હા સિરયસલી એ છોક મેં કીધું જો આજે જો જલજીરા ખાતા દેખાયા ને તો બહુ જ મારા કેમ કે ટીચર આજે તો મેં વીસ જલજીરા લાવેલો
બાપરે
હા અરે ધ્રુલિકા એ લોકો આખો દિવસ ચાલશે રા ખાય જલજીરા એમ અરે એક છોકરો તો કેવી રીતે જલજીરા ખાતો હતો જીિયા એ કીધું. આપડે તંબાકુ ખાય ને એમ ખબર સાઈટ પર મૂકે એ રીતે આ તો વરી અને આઠમામાં કદાચ એ હતો છોકરો
આઠમા વારા જરાક મસ્તી ખોરા જ છે
હમાં તો બધા જ મસ્ત છે
હા
હમાં તો બધા જ મસ્ત શીખ
બધતાાય નાસ્તે ક
હ
એમ તમારા લોકો એમ એમ શાંત રહી કે પછી અવાજ કરે
બે
એવ ચિલાઈ ચિલાઈ ને તો એ થઇ જતું હશે ને
કર ત
રિયા બી એવું જ કર રેમ વધારે એમ એ નહ કરે એટલે રિયા ગોયના વાલા છે તે હા તેજ પણ તો બી મને તો બહુ જ એમ થાય એટલે મીન્સ જરા કેમ શાંત રે તો એમ ભણાવવાની બી મજા આવે આ તો આ લોકો ચિલ્લા ચીલ્લા કરે તો પછી આપડે જે
આપડે એ લોકોને શાંત રાખવા જ આપણું બુરું થઈ ગય હતું
હા તેજ પણ એવું નહી એટલે મીન્સ એ લોકો અવાજ કરે ને તો આપડણે જે કરીને આવેલા હોય ને તે જ ભૂલી જાય
હા
અમે તો બધા એમ અરુણામ એમના આશીર્વાદ ફયલા બધાને
બુક લઈ દે કે ન લઈ દે
બુક હા લઈ જ અમને
હા હા
બુક તો લઈ જા આ પરમ દિવસે એ નઈ લઈ ગયેલી યાર કે એટલે મીન્સ લેક્ચર તો હતા નય તો લે જઈને બી આમ વજન ઉચકવાનું કારણ કે જર્નલ ના તણ ચોપ ઉપડીઓ પાણી ન બોટલ એટલે પછી પરમ દિવસ એટલે વિચાર્યું કેસ સ્કૂલ માં જઈને જ છોકરાઓ પણ માંગી લઈ સગળ લેક્ચર આપે તો
હમ હમ
કેમકે ફિક્સ નહી મળે અગર ટીચર એબસન્ટ હોય ને તો જલે ક્ચર આપે ને તે તે દિવસે શનિવારે કીધેલું પણ જો ને લેક્ચર માં શું કર્યું. કે એ લોકો ન પેલું શૃ લેખન વાળું હતું તો તે કરવા લાગી ગયા
પેને પેલા વિડીયો બનાવતા બતાવતા હે ને કે ચાલો આદ બને વાળો
હા એટલે મારો એટલે હવે એવું વિચારતા છે કે હવે આ આ વીક તો જોઈ લીધું આવું કરે પછી હજુ પણ આવું કરે ને તો પછી નમ્રતા મેમ જોરે વાત કરી લઈ શું કે આ તો આવું છે.
તે પહેલા તમારે પ્રિન્સિપલ જોડે વાત કરી લેવાની પછી મેમની પાસે જવાની
અરે ધ્રુલિકા પ્રિન્સિપલ સર કે મેમ એ લોકો વાત કરવા જ તૈયાર નહી મલે એ ટલે એટલે મીન્સ એ લોકો કામમાં જ એટલા બધા હોય ને કે તને ખબર એ લોકો હજુ લગે ને સરખી રીતે અમારા સાથે બેસીને વાત જ નથી કઈ રી
તે તો તમારે પણ આવું જ પણ થોડી થોડી અમને એટલે અમને હાલતા ચાલતા બી થોડ થોડી આઈડિયા આપ્યા કરે એ લોકોને એમ
તો ના અ તો ટીચર છે ને જયારે લેક્ચર પ્રોક્સીમાં મોકલવાના હોય ને ત્યારે આવે પછી અમે બે કે ત્રણ દિવસ તેમને કીધું ટીચર હવે આજે લેક્ચર તો એમ કે કે આ ટીચર એબ્સન્ટ છે. તો તમે લોકો વેચી લોજો પછી બીજે દિવસે બી એવું જ કયું ત્રીજે દિવસે પછી ચોથે દિવસ એમ કેઈ કે હવે કાલે તો કોઈ ટીચર એબ્સન્ટ નથી એટલે પછી નઈ મલે પછી અ એમ કીધું કે અ મેં અ એટલે રિયા એ કીધું ટીચર અમારે સાડત્રીસ લેક્ચર લેવાના છે. હા એ તો કઈ નહી એમ કે દીકરા એ તો થઈ જશે તમે ટેન્શન નહી લેતા બસ બીજું કઈ નઈ હવે એમ એટલે ઘરી ઘરી કેવાનું પણ સારું નઈ લાગે ને પછી
હમ
એટલે અને સર તે દિવસે ફર્સ્ટ ડે અ સર એમ કીધું તમે લોકો ઉપર બેસો આપડે પછી વાત કરીએ મળી ન હજુ લગીને આવ્યા નથી.
અમારે તો એક વીકમાં જ અમે પાંચ લેકચર પતાય્યા એ તે તમારે તો ચાર લેકચર ચાર અઠવાડિયામાં જ બધા લેકચર પતીયુ એવું થવાનું
એવું હે અમારું તો યાર ખબર નહીં પતશે ને કે નહી.
છે ને અમને જો અમને લેકચર આપે ને તો અમે છે ને બે ત્રણ પાઠ નું થાય ને એટલું કરાવી જ આવી એમ એટલે આપણા માં જેટલું લખાય ને તેટલું આપણામાં બે થી ત્રણ પાઠ લખાય ને તેટલું કરા વીજ આવે એટલે છે ને પછી આપને તેના હર રોજ પાછા એસ્ટ્રા પાઠ પેલું હું કે લેક્ચર જરૂર નહી પડે એમ
ા મને એમ ને તો એવું એટલે મીન્સ કે હવે આપે જ નહી અને પણ અમે પ્રિન્સિપલ સર ને કે વાત કરવા ગયેલા તે દિવસે પછી લેક્ચર ના હાલ પણ એટલે તે કે હા આવી બધી એક્ટિવિટી બી કરાવવાની છે આમ તેમ એમ કે કે તે જ જલ મેમ જૉરે વાત કરી લો તો તેજલ મેમ જયારે વાત તે અ લેક્ચર એવી રીતે તે દિવસે ગોઠવી આપ્યા એમ તે પણ ના એવી રીતે પણ હજુ સરખી રીતે વાત જ નથી થ ઈ
એટલે જો જે દિવસે બી ચાન્સ મળે ને તો સ્પીડ માં એ આપણને કોઈ જોવા નથી આવનું એટલે સ્પીડ માં કરાવીને બી આપડા થી લખાય ને બે થી ત્રણ પાઠ એ રીતે કરાઈ જવાનું એટલે આપણને પછી નહી આપે ને તો બી બહુ વાંધો નહી આવે એમ
હમ -તમે જોઈને એ કરો કે પછી મોરે
જોઈને- વડી- તો મેમ ને આવું મેમ આવુ હ જે દિવસે મોડે કરવું પડશે એટલે મતલબ મ છે ને તેમાનું આપણે જે કરાવેલું હોય ને તેમાંનો એક પાછવા જવાનો તે ની લખવાનો એમ ને તો એ લોકોને કહી દેવાનું કે જો મે એમ પૂછે તો કે હેવાનું કે નહીં કરાવેલ મેમ એમ એટલે પેલા લોકો આન્સર બી આપે ને આપડું બી થોડું હારું પડે
થઈ છે હવે અ એટલે હવે જોઈએ કાલે શું વાત કરે એ કારણ કે પછી તો વિચાર છે કે કિરીટ સર કે નમ્રતા મેમ ને કોઈને વાત કરીએ ને તો પછી મીન્સ કે પછી અમારો ફોલ્ટ આવે ને મેમ લોકો અગર એમને ખબર પડી ર તો એ એમ નહી કે કે હા તમારે તમે લોકોએ અમને તો ઇન્ફોર્મ કરેલું જ ને એના કરતા એક વાર એમ કઈ રાખે તો ચાલે
હમ સારું ચાલ મે બી જમમ
હા સારું